ઓ શું મજામાં
બ મજામાં તું કે
બસ બાર હરેે ચા નાસ્તો માટે
બ બલો ચાય નાસતો હું કર્યોશ બોલ?
બસરે આગળ આટક મળર્યા છે આરામથી ફૂલ વરસાદ ઠંડક થાય ગરમી થાયને ઠંડક થાય ગરમી થાય એવ બધું અરેરે મનેને આવું ગમેલા સરજી બળજી દઈએ આપણને
હ અમે કાલે ને હજી ને ત્રણ દિવસ બે દિવસ લાગત નહી આનંદ આય જાય
આનંદ યાર આવે પણ આનંદ પછી દુઃખ થઈ જાય કે નહી ને પણ લાઈટો જતી રહેે ને યાર એમાં લો વાગી જાય કપડાં નહી સુકા મા પીનુ શરીર નથી સુકાતુ ઉલ્ટા નો ઘરમાં ભેજ થઈ જાય છે.
હમ ઈ હે ઘરમાં ભેજ થઈ છે
હા
રોવા ધાબે કોણ બોલ
હેલો બોર બોર બાકી બીજું શું ચાલે?
કઈ નહી તું કે
બસ થાક છે શરીરે
હમ થા છે બોલો
હ
જો શું કે શેર બજાર કેવું હાલે?
કમ્પલેન હવે દ્વારકા ગયા તધા મનેલા કોન્ટેક્ટ થયેલા પેલાપ પ ના ને બધા ના પેલા ગોંડલ વાડા ભરવાડના-
નેપાળ ગોંડલ ના પરવા-
એ ગોંડલપોરાનો ફોના શું કરે પ્રિન્સ શું કરે પ્રિન્સ ભાઈ મે કે તું એ પલા બધું સુરેન્દ્રનગર છે મેને કીધું હા. હલો
હલો
હાલો
હા આવે જ છે અવાજ કપાય છે?
હમ અવાજ કપાઈ તારામાં આવતો નથી તારો અહિયાં.
ના એ ભેલો કે કે બલો કેવાય ભરોડ ભરવાડ કેતોય ત ગોંડલ બોંડલ આવે મે કીધું મે કધું આઈસું મે કધું ત્યાં ને મે કીધું શું કરે એ મને ઓળખે છે પેલા તમને બધાને થોડો ભૂલી ગયો છે એમ પ્લાન્ટ કે હા એમાં મેં એને કીધું તું કે આપણે મલીશું.
શું? હા મલીશું તો
એને કીધું કે આપડે બીજો આ રીતે પ્લેન ગોઠવે દ્વારકા નો આપડ પેલો રાજકોટથી બેઠો ત ને- ત રાજકોટ થી આપણે બેસવાનું એવી રીતના
સાચ
હ એમાં બેસવાનું એને મને એવું કીધું તું રાજકોટ થી બેસી જશું મેં કી તું કેના કરતા ત ને ઇમે જ- જવાય ને લોના વાા જવાય એકદમ રાઈટ તો આનંદ મળ આ તો મંદિર મંદિ મંદિરમાં તો કશું ઇન્ટરેસ્ટ નહી એટલું બધો છે પણ આ બધી મંદિર જ ગયા એટલા વર્ષોમાં
ના એ છે રાઈડસ મજા આવે વોટર પાર્ક હોય રાઈડ્સ હોય.
એ જ તે
હમ
પણ તમે લોક હારા આવતા નય યાર એટલે
અમને વોટરપાક નુ થા હે રાઈડસ નું શું
આપણે રાઈડસમાં બહુ શોખ ઊંચી ઊંચી અખતરા ય હારા કરે યાર રાઇડસ ના અ કત તો કરે યાર જો ને હવે યાર ચા માટે આવ્યા છે યાર
હમ ત્યાં રજવાવાડી ને
જુવાડી નહી ધરકા ધઈસ
દ્વાકાત્રીસ છે દ્વાકાત્રીસ
પછી એજ બોલે મને ભરવાડ નું ફોન આવે મેધું પુ ભાઈ કે પલા જરાજ જય દ્વારકા દિવસ બેઠાેું
જી ઠાક દ્વા ચાર ગો વાળા ને એકવીસ ગાય દ્વા કાલને ગઈ હતી જોઈ તે દિન એકવીસ ગાયો એકવીસ ગાયું અને ચાર ગોવાર બોટાદ થી દ્વારકા હાલીને ગયા તા
ઓહ હો સરસ
સત્યાવીસ દિવસે પોહોંચ્યા
ઓહો તો હાારું શ્રદ્ધાાગી હવે યાર આપડે તો યાર આપડે તો યાર રિક્ષા બેઠા બેઠા થાકી છે ઓહ હો તો ગયાબાયબ પોધર્યા પોધર્યા
ના એઈ ને ન કર પણ મંદિર માં બધું એવું સાચ છે મંદિરમાં
હા એ વસ્તુ છે યાર વસ્તુ હા શ્રદ્ધા જોરદાર છે હદું તોય
અછી બોટદ થી અયા ધ્વાખાય તો ક્યાં વાત ગઈ
અરે જોરદાર બોટાતી દી વાર ત અહં તયાર અહંયા તો રી્ષા બેઠા બેઠા ય થાકી જવા અયા બોા થી ધરજ ચાલે ને યાર કેટલું દામ અથી યાર એક મંદિર માં ફરતા ફડતા મતલબ એ થઇ જાય છે તો બોટાતી દ્વારકા જોતો ખરી બાપ્પા
તો પછી ત કેવાય ચારસો આઠ ચારસો પાંચસો કિલોમીટર થાય
બ ઓહો હો ચારસો પાંચસો એટલે્વા અહીંથી દ્વારકા જેટલું થાય આપણે અહીંયા સુરેન્દ્રનગર કે નડિયાદ પાંચસો કિલોમીટર દ્વારકા નું થાય એટલું મતલબ કેટલું બધું થાય પાંચ કલાક ખાલી બેસવામાં થાક લાગી જાય તો ચાવલા ભોગા નીળીાય
તો પછી કેટલું થા કામ ગરી જાય હખી માણ હોય ને જેવો તેવો હતો
એું કે પચાસ વર્ષનો ડો બોવા આવી ગયો તો હાલત હાલત તે જ પ્રોટીન પાવડર પીવો પડે હા નાની એવા જો હોય હવે તો એવા જો હોય મોટા ઉંમર ના જ હોય હા એવું જોઈય તો મોટા ઉંમર ના જ હોય પણ કેવું ટપ પડી જાય લટલા બૂટો પડી જાય
એકવી ગાયને હેન્ડલ કરવી એટલે
એ રબારી વાર માં કું થાય ખબર હ બધા ગ કુડે ને જેમ આમ આમ પેલું સુકે પેલું કેવાય ખબર ન ગાં છોડે ને બાપા કેટલીું છ સાત ગાં છોડે જયારે બાજે કરરેારું બધું ફર પર કરેાર અને એમાંથી એકવીસ હેન્ડલ કરી રસ્તા બધું ક્રોસ કરવાનું બધું કર એટલેટલું તકલીફ પડી જાય
એકવીસ ગાયનેાઈવે ઉપર લઈ જવાય એટલે
સરકારે આપી હતી પરમિશન મતલબ દ્વારકા વાળ મદિરમાં કોઈ બુજારી આપી હતી કે હા અંદર
હા પૂજારી હા ટ્રસ્ટ વાત કરાય છે.
ઓહ હો હો બોટાદ નું કોણ મેન હતું એટલે બોટાદ ન ટ્રસ્ટી જે મોટા હતો
હા બોટા તો સામાન્ય બો વાળા જતો એની કઈ ઓોળખાણ હતી ટ્રસ્ટિય દખ ના
ઓહો હો સર સરસ આનું કેહેવાય જો કાલેની અંદર એન્ટ્રી અપવા ને બધું કરવા અંદર
ઉચારણ પણ અહીયા છે કુદી લઈ ગયા ત
સરસ કેવાય ઓળખાણ કામ નહી આ રહી મંદિર ઓળખાણ જાય ને આવી રીત મંદિરોમાં
વખાણ ને પૈસો હોય તો થઈ જાય.
હા આપડે કયો હતા મતલબ પેલા માસાની પેલા છે ને ઓળખાણ બધી જગ્યા બીએપીએસ વાલા
હા ગમ્યા એઈ દ્વારકા એમની ઓળખાણ. ઓ ઓલા વગર લઈ જવા દિધા પૈસા વગર અંદર લઇ ગયા તા.
કોને‌.
દ્વારકા મંદિર માં ચિરાગ માસા.
અરે બાપા હરે તો કેનેડા ના પેલા મેન જે છે. કેનેડા ના પેલા મેન છેમ અમને હમેથી બોલાતા આપડે. દિવસ ગયા ત તો. હા સાનકુર કેનેડા ના મે પેલા મેન હેડ છે પેલો. કેનેડાનો મેઇન હેડ પૂજારી એમના અમેથી એમનું નામ લીધું તું બી કે કેવું આપડા દરા ઓળખે નહી. જબ્બર જબ્બર એટલો એટલું ઊંડા ઉતરેલા માણસ છે. એતે યાર જોર. ચાર છે સત્સંગનું બહુ છે. સંગ બનીને સત્સંગ બહુવા લો બી હારો ચંગો અલોડ બી ન હારો. આમ થોડું હારો ને હાર પછી એમાં છેને મગજમાં બહુ ઇફેક્ટ પડી જાય જો ઉંમર. થઈ અને સત્સંગ કરીએ તો ચાલે પણ નાનું ઉંમર થી સત્સંગ ને થોડું‌. લિમિટ બહાર જાયને તો પછી માઈન્ડ ઓવર રિએક્ટ કરે.
ઈહ ઈજ ને મગજ આખું ફરે ઓલું થઈ જાય વધારે પડતું સત્સંગ સાઈડ વધી જાય પછી‌.
હા એજ યાર ઓછા વધુ પડી જાય યાર.
એ પાંચ જણ છે.
બાકી તો કઈ વાંધો નઈ લમ તો. શું
બોલો ઈહારું‌.
બસ આમ તો કશું નવા જુની તમે બોલો આમ આપડે યાર. ત્રણ ચાર ટાઈમ ચા નું બધું એક તો છે. અને ચા મળતી નથી યાર બધું.
એ નીજ ને ચા ન બંધારણીયને શું કરવાનું આપડે.
ચાને બનધાણી...
ચા વગર આ ચેન ન પડે.
હા આગળ ચેન ન પડે લોકોને સિગરેટ ને માવા જોઈએ આપણને ચા જોઈ આપડે કઈ વ્યસન નથી યાર. એટલે શું કરવાનું આપણને એ કે
એજ ને બીજું બીજું ગય નહ ચા સિવાય ગય નહ
એ
હમમ.
બાકી કેવું તહીયા વરસાદ નો ઠંડક નો માહોલ
ઠંડક ના પૂર વરસાદ નો માહોલ આવે.
એ તો વરસાદ પડે વાંધો ને પછી વરસાદ ત્રણ દિવસ પછી ઠંડક થાય બે. દિવસ ને પછી ભેજ વાળું વાતાવરણ થઈ જાય તડકા.
કખજે પ્ર. ભેજ વાળું નહી ગરમી બાપ નાખ ની બાપ.
બાહફર નીકળેને પેલું પેલા એના કરતા તો પેલું ડેન્જર છે જીવડા વાળા નીકળે ને. પેલા પાંખ્યો છોડી છોડીને જાય છે એની.
હા, પાંખું વાળા એ બહુ અઘરા પ ગમેયા ચોંટી જાય.
એ તેયાર ગમેને, ચોડીે યાર! જબબર છેનું સીન તો. ઓટા. પડી જાય, બધું એ બધું તો.
એઈ જ ને, ખબર જ ને પડતી. શું કરીશ? બોલ.
બસ, આરામ છે યાર. બોલો, તમે બધા હવે? તા ઘરે જઈશુ, ફરશું. રાત્રે તારું ટાઈમ મળે, બાર પહોંચે. ઘરે બેઠા બેઠા તો હૈરાન થઈ જય. કોલેજ પછી, આવી રીતના જીમ ને બધું.
જીમ બીમ જવું પડે ને.
જીમ તો જોવું પડે ને યાર. મસલ્સ ગો કરવા પડે યાર. ડાયટ હારી નહી મળતી. ત ટાઈટ બધું કરું, પણ એમ બહુ એટલે બઉ. બધું ટફ જ છે. ગમે તે વસ્તુ લાગે, પણ ટફ બહુ પડી જાય છે.
તો પછી ટફ કેમ પડે? ઈદ ને હ ખબર મજા નાતી.
કઈ ગયું.
એટલે તે જો કઈ મજા નતી. હા, બોલ બાકી બીજું કેવું છે? ચાવા પીએેજ ટાઈમ થઈ ગયો છે રાત નો યાર. વાગયે બાર વાગ્યાે નો મજા આવે. અરે, પછી કું હા પડે છે ખરા હ પરમિ.
ખાડા દસે ખાડા દસે ચા મૂકશે ને, એટલે હમ. હ, હમણા હાડા દશે મૂકશે.
હમ. હા.
હા, હ, હલો.